હા
સમ હા એકદમ કમ્પ્લીટ આવે છે બરાબર છે હા ચાલો કેમ છો મજામાં
બસ મજામાં આજે આપડે સેના વિશે વાત કરીશું?
કરીએ કે શહેરીનું ને ગામડાનું કેવી રીતે રેહણી કેહણી છે તે વિશે આપડે જોઈએ આજે
હા ચોક્કસ
એક ખ્યાલ મુજબ આપણે એમ જોઈએ તો શહેરી કરતા ગામ ગામડાનું જે રહેણી કેહણી છે ને એ શાંત અને એકદમ વાતાવરણ શુદ્ધ વાતાવરણ વાળું છે તો શહેરની સરખામણીમાં આપણે જોઈએ તો ગામડાનું સારું કહેવાય
હા કારણ કે હાલની જે જનરેશન છે તે એકદમ પ્રદુષણ વાળા વાતાવરણમાં છે એટલે એ લોકોને ગામડાનું વધારે ગમે છે કારણ કે ત્યાં કઈ પ્રદુષણ પણ નથી અને એકદમ નેચરલ છે બધી વસ્તુઓ જય્યારે હાલમાં શહેર ની વાત કરીએ હા તો શહેર માં બધી ભેળસેળ વાળી વસ્તુઓ છે. જેમ કે શાકભાજી છે તે બધા જ ઇન્જેક્શનથી પકવેલા હોય છે અને અનાજ કઠોળ ને ફ્રૂટસ તો હમણાં બારે માસ બધા જ મલે છે.
એટલે બધું ભેડસેડ વાળું જ છે. એકદમ સાચી વાત છે મારા બા ઘરની બાજુમાં જે એક બેન રહે છે ને તો રહે છે શહેર માં એમનો ધંધો પણ એકદમ બહુ મોટા પાયે છે પણ ગામડામાં એક ફાર્મ હાઉસ એ લોકોએ લઈ રાખેલું છે કે જેની આજુબાજુ બધી વાળી છે ને વાડીની વચ્ચે એમને ઘર રાખ્યું છે તો દર મહિનાના એન્ડિંગમાં ત્રણ થી ચાર દિવસ એ લોકો ત્યાં રોકવા માટે જાય છે ને આખા મહિનાની એનર્જી એટલે એકદમ સ્વસ્થ ઓક્સિજન લઈને લોકો આવે છે ને અહીં આગળ ફ્રેશ થઈ જાય છે. શહેરમાં રહીને કમાવું બી જરૂરી છે અને ગામડામાં રહીને સારું જીવન જીવવું બી જરૂરી છે. ગામડામાં શુદ્ધ હવા પાણી અવર જવર પ્રદુષણ કઈ જ નથી પણ એની સરખામણીમાં આપણે પૈસાથી કમાવવું હોય જિંદગી જીવવી હોય જે જેને વગર ચાલે એવું નથી તો શહેરમાં રહેવું પણ જરૂરી બની જાય છે.
હા, કારણ કે ગામડા ની વાત કરીએ તો એમનું જીવન આમ સારું પણ ત્યાં એવું હોય છે કે હોસ્પિટલો છે, શાળા છે, કોલેજો છે એ બધા એકદમ દૂર દૂર હોય છે જેના લીધે સ્ટુડન્ટસ લોકો એ અહ અપડાઉન કરવા પડે બસમાં મુસાફરી કરવી પડે એટલે આપણે ન છૂટકે ત્યાં બહુ જ દૂર હોય જેમ કે ત્રણસો ચારસો કિલોમીટર કોઈ શહેર હોય ત્યાં જઈને ભણવું પડતું હોય છે. એટલે આ માનવી ગ્રામ તરફથી તે શહેર તરફથી દોડી આવ્યો છે કારણ કે શહેરમાં એમને ભણતર મળે છે નોકરી મળે છે વ્યવસાય રોજગારી મળે છે અને અહીંયા શું કે એ લોકો આવક ઉભી કરે છે. પરંતુ આ ભાગાદોડીમાં એ લોકો પોતાનું સ્વાસ્થ સે ને વધારે નુકસાન પહોંચાડે છે. કારણ કે અહી એ લોકો ચાલતા નથી એ લોકો બારે જવું હોય તો પણ ગાડીનો ઉપયોગ કરે છે. પછી અહ કામમાં પણ એમને ગામડા જેવું એકદમ અહ ભારી કામ હોતું નથી એ લોકોને બસ એસી વાળા રૂમમાં બેસીને લેપટોપ ચલાવવાના હોય છે. તો આવા બધા સંજોગોમાં શું કે એમની ઇમ્યુનિટી લેવલ છે ને એ એમ જ ડાઉન થતું જતું હોય છે. જયારે ગામડામાં રહેતા વ્યક્તિઓની વાત કરીએ તો એ લોકો શું ભારે ખોરાક ખાય છે જેમ કે બાજરીનો રોટલો છાસ દૂધ દહીં આ બધા એકદમ ચોખા ટાઈપ ના હોય છે ખોરાક કે જેમાં કઈ ભેળસેળ જ નથી હોતું પણ એ જો શહેર વાળા લોકોને ખવડાવી ને તો એમને પેટમાં અપોચો થઈ જાય. કારણ કે એમને એટલું વર્ક જ નથી મળતું કે એ લોકો એ ખાવાનું પાચન કરી શકે. જયારે અહ ગામડાની સરખામણીએ જોઈએ તો ગામડાના લોકો ખાય એવું છે અને વર્ક પણ એવું કરે છે એ લોકો મધ બપોરે તડકામાં ખેતર ખેડે છે, ખેતરમાં વાવણી કરે છે અને એ લોકો શાકભાજી સાચવે છે આ બધા કામ પરિશ્રમ વાળા છે, જેમાં પરસેવો છૂટી જાય છે. અને એ લોકો જે ખોરાક ખાય છે તે પણ પૌષ્ટિક હોય છે અને પાચન પન પડી જાય છે. જ્યારે શહેરના લોકોને આવું બધું નથી ગમતું એ લોકોને બસ એસી માં બેસવાનું ગમે છે અને જે પણ મળ્યું એ ખાઈ લીધુંને પીઝા ને બર્ગર ને એવામાં જ એમનું જીવન વ્યતીત થાય છે. જેથી ગામડાનું જીવન વધારે સુ ખમય ગણી શકાય.
છે બ બિલકુલ સાચી વાત છે. તમે લોકો જોતા હશો કે જયારે માર્કેટની અંદર કોઈ વસ્તુ જયારે વેચાવા આવવાની હોય ને તો બધા જ શહેરી લોકો છે ને એ લોકોને પૂછે કે ઓર્ગ ઓર્ગેનિક છે કે ખાતરવાડી છે કે કેવી છે તો શહેરમાં રહેવા છતાં પણ એ લોકો પ્રયત્ન કરે છે કે સારું અને ચોખ્ખું જીવન જીવી શકે, ચોખ્ખું ખાઈ શકે, શુદ્ધ હવા લઈ શકીએ, સવારે એક્સરસાઇઝ બધું કરે છે પણ બાકીના સમયમાં જે ગામડાના લોકો હેલ્ધી રહેવા મા પોતે જાતે જ કામ કરતા હતા એ બધા જ કામ માટે શું કરે એ લોકો કામ વાળે એટલે કામ વાળા બેન રાખે છે. જેનાથી જે જમ્યા પછી એક્સરસાઇઝ થવી જોઈએ, જમ્યા પહેલા એક્સરસાઇઝ થ થવી જોઈએ જે બિલકુલ થતી નથી. જેનાથી એ લોકો બીમાર પણ જલ્દી પડી જાય છે અને રોગ પ્રતિ કારક શક્તિ પણ એ લોકોની ઘટી જાય છે. એટલે થોડુંક કઈ વેધર ચેન્જ થાય એટલે તરત જ એ લોકો શું કરે બીમાર પડી જાય છે. અ કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો ધીમે ધીમે ગામડાઓને પબ્લિક જે લોકો છે કમાવવાના હિસાબે શહેરમાં સ્થાળાંતર પણ કરતા જાય છે કોસ કે ગામડામાં હવે ખેતી પણ વાર ન મળે એટલે ઘરમાં જો ત્રણ ચાર ભાઈઓ હોય તો તેમાં બે ખેતીમાં રહે છે બે ભાઈ કે શહેરમાં અ કમાવા માટે જતા રહે છે. એટલે કમાવવું બી જરૂરી છે, સારું જીવન જીવવું બી જરૂરી છે. તો હવે શહેરી લોકોના જે લોકો કેપેબલ છે તે લોકો શું ઈચ્છે કે પૈસા તો આપણે કમાવી જ લીધેલા છે. તો હવે આપણે બાકીનું જીવન શું કરીએ તો ગામડામાં જઈને વિતાવીએ. તો ગામડામાં સારી જગ્યાએ મસ્ત બંગલો બાંધે છે ને ત્યાં જઈને પાછળની જિંદગી એ લોકો વિતાવતા હોય છે.
હા કેવાય છે ને કે શહેરની દવા અને ગામડા ની હવા. આ બંને એવું હોય છે. જારું કે ધારો કે આપડણે શહેર માં રહીય છીએ તો આપડણે દવા ખાઈને જીવવું પડે. જય્યારે ગામડાના લોકો ત્યાંની હવાથી જ લોકો સ્વસ્થ રહે છે અને દેશની વાત કરીએ ને તો હું અ પોતે કચ્છમાં ફરવા જાઉં છું ત્યારે હું વેકેશન ના એક બે મહિના રોકાવું છું. પણ ત્યાંથી અહિયાંયા આવવાનું આપણને મન ન થાય કે ના હવે અહીં જ વસી જઈએ એમ. ત્યાં અમુક લિમિટેશન પણ હોય છે ને અહીંયા થોડા ફાયદા હોય તો ત્યાં નુકસાન પણ હોય ને એમ જોવા જઈએ ને તો સારું જીવન જીવવું હોય તો આપણે ગામડામાં રહી શકીએ. પરંતુ આપણે સુખ અને સુવિધા વાળું જીવન જીવવું હોય તો શહેર સિવાય કોઈ ઓ પ્શન જ નથી.
હા સાચી વાત છે. ઘણા બધા લોકો પોતે આઉટિંગ માટે પણ નીકળી જાય છે. દાખલા તરીકે આપણે એમ કે કે દિવાળી પર કે સમર વેકેશનમાં કે આખું વર્ષ જેટલા પૈસા કમાઈને ભેગા કરેલા હોય ને એ બધા આવી રીતે આઉટિંગમાં જાય અને પોતે ફ્રેશ થઇ આવે અને એવી જગ્યા સિલેક્ટ કરે કે જ્યાં ફરવાનું ઓછું હોય પણ ત્યાં એટમોસફિયર સારું હોય, અ હવા શુદ્ધ હોય, ગ્રીનરી હોય, જોવાલાયક સ્થળો સારા હોય, પોતે એન્જોયમેન્ટ કરી શકતા હોય તેવી જ એ લોકો પ્લેસ પસંદ કરતા હોય છે શના કારણે કે જેનાથી આખું વર્ષ જે લોકો તારું ખાઈ પી નથી શકતા હવા નથી લઈ શકતા તે બાકીના દિવસોમાં એડજસ્ટ કરી શકતા હોય છે. અ જે નોકરિયાત લોકો છે તે લોકો માટે તો જ્યાં જોબ આપે જ્યાં મોકલે ત્યાં એ લોકોને જવું કમ્પલસરી છે. એટલે એ લોકોને સારી હવા મળે કે ન મળે પણ જ્યાં મોકલાવે ત્યાં જતા રહેતા હોય છે. પણ જયારે વીકેન્ડ હોય કે રજા હોય ત્યારે ચોક્કસપ એ લોકો અ આવી ફ્રેશ હવા લેવા માટે અથવા તો સારી જગ્યા ફરવા માટે પોતે ફ્રેશ થવા માટે ચૂક તા નથી. એટલે ગામડાનું શહેરનું કમ્પેરિઝનમાં જીવન આપણે જોએ તો બંને પચાસ પચાસ ટકા બંને બંને પોતપોતાના હિસાબે બરાબર છે.
હા તમારી વાત સાચી છે. કારણ કે હમણાં ની વાત કરીએ તો હાલ જ અમારું વેકેશન શરૂ થયું એટલે અમે એક્ઝામ હતી એટલે અમે ક્યાંય બારે ન જતા પરંતુ વેકેશન છે તો દર સડે અમે તિથલ જઈએ છીએ. ત્યાં સુું તો આપણને શુદ્ધ હવા મળે છે. ત્યાંની પ્રકૃત તેને આપણે નિહાળીયએ છીએ આપ આંખોથી અને આ એકદમ શાંત વાતાવરણ છે. જો તમે ઓફિસમાં વર્ક કરતા હોવ તમને ઉપરી અધિકારી થી લોડ પડતો હોય, બર્ડન હોય તમારા પર કામ નું અને તમારી પાસે બહું બધી રીસ સ્પોન્સિબિલિટીસ હોય, અને તમે પોતાને ટાઈમ જ ના આપી શકતા હોવ, તો મારા મત મુજબ આપણે વીકના એન્ડમાં એટલે કે સહ સેટરડે સન્ડેમાં આપણે તિથલ જેવા શાંત વાતાવરણમાં જવું જોઈએ. જે એકદમ શુદ્ધ હવા મળે છે અને તે દરિયો એટલો વિશાળ છે કે એને જોઈને આપણને પીસ એટલે કે શાંતિ અનુભવાય છે, અને આપણા જે પણ ટેન્શન હોય કે પછી આપણે ડિપ્રેશનમાં હોઈએ, કે એવું બધું હોય તે બધું આપોઆપ નીકળી જાય છે. કારણ કે આ પ્રકૃતિની સૌંદર્યતાને જોવા માટે આપણે એને થોડોક સમય આપવો જોઈએ. આપણે આપણી જાતને પણ સમજવું જોઈએ, ના કે આપણે પૈસા માટે આખો દિવસ એમનેમ વિતાવતા હોઈએ એવી રીતે જિંદગી વિતાવવી જોઈએ. આપણે થોડુંક અહ બારે ફરવું જોઈએ, આપડે સારું ખાવું જોઈએ, જેમકે એવું નહીં કે પીઝાને એવું જ બધું સારું કહેવાય, એ ઠીક છે હવે એન્જોય માટ એન્જોયમેન્ટ માટે અઠવાડિયામાં એકાદ વાર ચાલે, પરંતુ આપણે રિયલ ખોરાક ખાવો જોઈએ જેમકે અહ દહીંનું રાયતું, બાજરીના રોટલા, લસણની ચટણી, પછી ગટ્ટાનું શાક, દાળ ભાત, દાલ ફ્રાય, જીરા રાઈસ આવી બધી ખોરાકો શું આપડે અહ અવનવા ખાતા રહીએ ને તો આપણને અલગ એનર્જી આવે, આપણને આમ સારું લાગે એમ.
સાચી વાત છે. અહ આપણે જ રૂટિનમાં જે પ્રમાણે ખાઈએ તે પ્રમાણે વધારે ખાવામાં વેજીિટેબલને એ બધાનો ઉપયોગ કરીએ તો પણ આપણે આપણી લાઈઇફસ્ટાઈલ બદલી શકતા હોય છે. ખા ભલે આપણે શહેરમાં રહેતા હોય, પણ આપણી લાઈ લાઈફસ્ટાઈલ જો સાદી સરળ હોય ને તો આપણે સારું સ્વસ્થ અને સુંદર જીવન પણ જીવી શકીએ છીએ. અહ પૈસા કમાવાથી આપડી જીવન સારું થાય પણ જો આપણું શરીર જ સાથ ના આપે તો પૈસા બધા શેમાં જતા રહે દવાખામાં જતા રહે છે, એટલે એકલા પૈસાની પાછળ દોડ-દોડ કર્યા વગર આપણે પોતાના હેલ્થ ની પણ અહ અહ શું કહેવાય રાખવી જોઈએ કાળજી, અને પોતાની પણ કાળજી રાખવી જોઈએ. જો આપણે સ્વસ્થ હશું તો આપણે આપણા ફેમિલીને પણ સ્વસ્થ રાખી શકશું, બાળકોને સાચવી શકશું, ઘરના વડીલોને સાચવી શકશું, જેનાથી ઘરમાં પૈસાની બચત થશે. કેવી રીતે બચત થાય કે ભઈ એ લોકોને સ્વસ્થ રાખશું તો દવાખાનાના ધક્કા ઓછા થશે, અહ કંઈ બીમારી આવશે તો ઘરગથ્થુ ઉપાયથી જે લોકોને મ મટી જશે જો આપણે જાણકાર હોઈએ તો, એટલે આવી બધી નાની-નાની બાબતો ભલે શહેરમાં રહેવા છતાં પણ જો આપણામાં આવડત કે પહેલાને કેવું હતું કે કાઈ પણ થાય ને તો કોઈ પણ લોકો શું કરે ઘર અહ દવાખાને નતા જતાઘરમાં જ બધું પતાવી દેતા તા, એટલે આપણે જોઈએ તો શહેરનું ને અહ ગામડાનું જે જીવન છે એ બંને જીવનની સરખામણીમાં આપણે કેવી રીતે જીવે એ આપણે જોઈએ તો બરાબર આપણે કરી શકીએ છ છે થેન્ક યુ તમારી સાથે વાત કરીને આનંદ થયો.
હા મને પણ.
હા આવજો હા હ